હા અવાજ આવે છે. આવે છે જય શ્રી કૃષ્ણ કેમ છો?
જામા. આજે આપડે. ચારધામ એટલે ગંગોત્રી, યમુનોત્રી, બદરી, કેદાર. બદ્રીનાથ અને કેદારનાથ ચારધામની યાત્રા વિશે વાત કરીએ. તો ચાર ધામ જે છે એ ચારધામ જે છે એ આવી ભારતના ઉત્તરમાં હિમાલય હિમાલયના પહાડોની અંદર આવેલી. એક જ રાજ્યમાં ઉત્તરાખંડમાં આવેલી ચાર અલગ અલગ યાત્રાધામ છે. જેમાં હિન્દુ ઓ માટે આ યાત્રાધામમાં જવું ખૂબ મહત્વનું અને ધાર્મિક રીતે અને શારીરિક અને માનસિક રીતે પણ ખૂબ મહત્ત્વનું ગણાય છે. સાધારણ રીતે માણસ વનપ્રસ્થ એટલે કે પચાસ વર્ષનો થાય પછી જૂના જમાનામાં યાત્રા ઉપર જાવા માટેનો સમય થયો વનપ્રસ્થ એટલે વનમાં જાવાનો આયુષ્ય વનમાં જવાનો સમય થયો એમ કહેવામાં આવે છે, એટલે યાત્રા વન પ્રસ્થમાં આવ્યા પછી યાત્રા કરવા, જેના કારણે યાત્રા કરવાથી માણસ પોતાને જે સામાજિક બંધનોના તાણાવાણામાં જે રચયો પચો રહેતો હોય એમાંથી ધીરે ધીરે એ દૂર જાય છે કેમ કે અને ધીરે ધીરે ભક્તિના માર્ગ ઉપર જવા માટે વળે છે. તો સાથે સાથે જે પોતાનું કાર્ય કે સામાજિક કાર્ય કે વેપાર કે બીજું કોઈ પણ જાતનું આર્થિક કાર્ય હોય એ પોતાના કુટુંબના આગળની પેઢીને સોંપી, શીખવાડી અને ધીરે ધીરે યાત્રા અને વનપ્રસ્થમાં આગળ પ્રસ્થાન કરે છે. તો એમાં જે મુખ્ય જે ધામ જે જગ્યા ગણાય એ ચાર ધામ છે. જેની શરૂઆત હરિદ્વાર થી થાય છે. હરિદ્વાર એટલે હરિદ્વાર શહેરનું નામ જ હરિના દ્વારમાં જવાની શરૂઆત, એટલે હરિ ત્યાથી સ્ટાર્ટ થાય છે, દ્વાર ત્યાંથી એના દ્વારમાં તમે પ્રવેશ મેળવી શકો એમ. એટલે હરિદ્વારમાંથી યાત્રા શરૂ થાય છે અને સૌથી પહેલાં નજીકનું જે હોય તો એ છે યમુનોતરી. લગભગ સવા બસો કિલોમીટરની આસપાસ એનું અંત. તર છે હોય છે અને જાજા ભાગના લોકો કેમ કે ત્યાં ટ્રેન નથી એટલે કોઈ પણ પ્રાઇવેટ વાહન જે અથવા તો સરકારી બસ ઉત્તરાખંડ રાજ્યની બસમાં પણ તમે જઈ અને યાત્રા શરૂ કરી શકો છો. તો સૌથી પહેલા હરિદ્વારથી સવા બસો કિલોમીટરના અંતરે યમુનોતરી આવેલું છે, સવારે હરિદ્વારથી નીકળીએ તો સાંજે યમુનોત્રી-યમુનોત્રી પહોંચતા-પહોંચતાં રાત પડી જાય છે, પછી રાત્રે યમુનોત્રીમાં હોલ્ટ કરવો પડે છે. અને પછી બીજા દિવસે યમુનોતરીથી ગંગોત્રી તરફ જવા રવાના થવાનું હોય છે, એ પણ લગભગ સવા બસો કિલોમીટરનું જ અંતર હોય છે.
હમમ આમ તો લગભગ ચાર ધામની યાત્રામાં શું છે કે તમારે પંદરેક દિવસ જેટલો ટાઈમ લાગે છે કેમ કે ઈ ચારેય ધામ ભગવાન ના જ તે છે અને શરૂઆત તમે કીધું એમ કે હરિદ્વાર થી કરે છે, હરિદ્વાર આપડે આવી જઈએ તો ત્યાંથી પછી તમારે બધી જગ્યાએ જાવું સરળ બને છે, અને હરિદ્વારથી ત્યાંથી પોતાની બસ ને એવું બધું નીકળે જ છે કે તમે કે ત્યાંથી હરિદ્વારથી ત્યાંથી જ એની પોતાની બસ છે કે એ તમને ચારધામ કરાવી લે છે. આખી એક બસ પણ હોય છે ને તમારે તમારું સ્પેશિયલ વાહન કરીને જવું હોય તો એમ પણ તમે જઈ શકો છો. શરૂઆત તમારી યમુનોત્રી થી થાય છે. પહેલા તમારે યમુનોત્રી જવાનું અને પછી ગંગોત્રી અને પછી ત્યાંથી કેદારનાથ જઈ ને પછી બદ્રીનાથમાં તમારી યાત્રા પૂરી થાય છે. તો આવી રીતે તમે ઈ ચારધામમાં સરસ એનો તમને એક સરસ અનુભવ થાય છે અને વાતાવરણ અત્યારે એકદમ સરસ ને ચોખ્ખું નેવું હોય છે.
હા પછી શરૂઆત યમનોત્રી પછી ગંગોત્રી પહોંચવાનું થાય છે યમુનોત્રીથી સવા બસો કિલોમીટર ગંગોત્રી અને ગંગોત્રી જે છે એ જે ગંગોત ત એટલે કે જ્યાં ગંગાનું ઉદગમ સ્થાન તથી થોડું આગળ છે, જેને ત્યાં જ્યાંથી ગંગોત્રી એટલે જ્યાંથી ગંગા નદી શરૂ થાય છે એને ગંગોત્રી જગ્યાનું નામ આપવામાં આવ્યું છે. તો ગંગોત્રીમાં એક સરસ મજાનું માતાજી નું મંદિર છે, ગંગાજી નું અને ત્યાં રોજ સાંજે ગંગા આરતી થાય છે જેમ હરિદ્વારમાં હરકી પેઢીમાં આરતી થતી હોય છે. છે એવી જ રીતે અને ત્યાં ઘણી બધી ધર્મશાળાઓ પણ હોય છે જ્યાં મફતમાં જમવાનું અને રહેવાની પણ વ્યવસ્થા હોય છે ઘણી જગ્યાએ મફતમાં. આશ્રમોમાં અને ખૂબ જ આહલાદક અનુભવ હોય છે, અને એકદમ આધ્યાત્મિક વાતાવરણ હોય છે ગંગોત્રીમાં પછી ગંગોત્રીમાં. અ રાતવાસો કરી અને પછી. નેક્સ્ટ સ્ટોપ થાય છે કેદારનાથ, કેમકે બધું એક જેમ પાંચ આંગળી છે એને આપણે ખોલીએ આપણે અને જે રીતનો પંજો બને એવી જ રીતે જેમ દરેક. આંગળીના ટેરવા જે હોય એ એક-એક ધામ છે એવી રીતનું એ નકશામાં ગોઠવાયેલું છે ભૌગોલિક રીતે, તો પાછું ગંગોત્રીથી કેદારનાથ જવા માટે પણ લગભગ. બસો કિલોમીટર જેટલું જ અંતર હોય છે બસો સવા બસો કિલોમીટર અને કેદારનાથ જાવા માટે. ઉત્તર કાશી થઈ અને પછી. ત્યાં કેદારનાથમાં છે કે ઉપર તો વાહન જાતું નથી પણ. હેલિકોપ્ટર અને ઉત્તરકાશીથી હેલિકોપ્ટર અને ખચ્ચર વગેરે અલગ અલગ વ્યવસ્થા હોય છે ઉપર કેદારનાથ સુધી જવા માટે અને. ત્યાંથી લગભગ અઢાર કિલોમીટર જેટલું ઉપર અંતર છે ચડવાનું જે લોકો ચડીને જતા હોય ચાલીને જે ચાલીને જાય એ લોકો માટે ખૂબ જ. કષ્ટદાયક પણ આહલાદક જે શારીરિક મજબૂત હોય એની માટે એક આહલાદક અને એક સાહસિક ભય્યું એક યાત્રા છે આ. થોડી ઉંમર થઈ હોય એ લોકો ખચ્ચરમાં જતા હોય છે અને અમુક લોકો જે કેપેબલ હોય જે એ લોકો હેલિકોપ્ટરમાં પણ. જતા હોય છે. હેલી કેદારનાથમાં ત્યાં આગળ એટલી બધી સરસ. હવે વ્યવસ્થા થઈ ગઈ છે. કે ત્યાં આગળ હવે તો રહેવાની અને સરસ ત્યાં મોટું પટાંગણ મોટું કમ્પાઉન્ડ બની ગયું છે અને બધી જગ્યાએ પગથિયા પણ થઈ ગયા છે. અને કેદારનાથમાં તે હોટલો અને ટેન્ટની પણ વ્યવસ્થા હોય છે, ત્યાં જમવાની હોટલો અને મેડિકલ ફેસિલિટી પણ હોય છે કેમકે ખૂબ જ. કષ્ટદાયક અને ખૂબ જ ઓછા તાપમાન વાળી જગ્યા છે ઊંચાઈ ઉપર છે બોલો.
હા એટલે એ બરાબર છે હવે દરેક ધાર્મિક સ્થળોમાં સ્ છે ને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. અમે લોકો એકવાર ગ્યા તા પણ અમે લોકો છે ને, ખચ્ચર ઉપર બેસીને ગ્યા તા. કેમ કે ઈ ચાલીને જાવી ને જઈને ઈ યાત્રા કરવી ને એ થોડું અઘરું છે. કેમ કે ઈ પથ્થરવાળો રસ્તો છે, ડુંગરાળ રસ્તો છે, અને ત્યાં તો પછી વરસાદનો ય નક્કી નો કેવાય, ગમે ત્યારે વરસાદ પણ આવી જાય. તો આપણે ચાલીને જાએ તો પછી પડી જવાની, સ્લીપ થઈ જવાની એમાં આપણને બીક પણ લાગે થોડુંક. તો અમે પછી ખચ્ચર થી જ ગ્યા તા, જોકે બધું રેનકોટને એવું સાથે લઈને ગ્યા તા અમે, પણ ખચરથી અમે ગ્યા તા. તો ઈ અમને થોડું વધારે સારું લાગ્યું છે. અને લોકો ચાલીને જાય છે, અને ડોળીમાં બેસીને પણ જાય છે, અને એ લોકો સાથે એક લાકડીને એવું રાખે છે, અને વચ્ચે વચ્ચે એ લોકોના સ્ટોલ તો આવતા જ જાય છે, જેથી કરીને તમારે કંઈ ખાવા પીવાની કંઈ ખાવા પીવાની જરૂર પડી હોય કે થોડી વાર રેસ્ટ લેવું હોય તો રસ તમા એ બધી વસ્તુ એની હોય જ છે એમ તો તમે થોડી થોડી અંતરે રેસ્ટ પણ લઈ શકો છો. અને એ લોકોએ તે એનો જે ઘોડાને કચરો હોય એની તે રેસ્ટ રા રેસ્ટ દેવા માટે થોડી વાર ઊભા રહે છે, પાણી પાવા માટે ઊભાં રહે છે, એવું બધું કરે છે. એ લોકો એ તો એક અને આજુબાજુના બધું વાતાવરણ એકદમ સરસ છે. સીન સિનરી બહુ સરસ છે. એક હવે હેલિકોપ્ટરની પણ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. તો જેથી શું છે માણસ નો સમય પણ બચી જાય છે, અને જલ્દી યાત્રા થઈ જાય છે. એક દિવસમાં માણસ જઈને આવવું હોય તો એ આવી શકે છે.
બરાબર છે, કેદારનાથની કઠિન યાત્રા થાય પછી છેલ્લું વધે બદ્રીનાથ. તો બદ્રીનાથ પણ એટલું જ કઠિન છે, પણ કેદારનાથ કરતાં ઓછું છે કેમ કેમ કે બદ્રીનાથમાં છેક મંદિર મંદિર સુધી વાહન જાતું હોય છે. અને પરંતુ બદ્રીનાથમાં પણ એપ્રિલથી સપ્ટેમ્બરમાં જે યાત્રાનો સમય હોય એ દરમિયાન કોઈ પણ સમયે વરસાદ બરફ પડે એટલે વાતાવરણ એ એકદમ કષ્ટદાયક અને મુશ્કેલ બની જતું હોય છે. અને ઊંચાઈ ઉપર હોવાથી હવા પાતળી થઈ જવાં ના કારણે લોકોને શ્વાસ લેવામાં અને ઉલટી થવાની અને આવી બધી તકલીફો કેદારનાથ અને બદ્રીનાથમાં થતી હોય છે. જે જેની માટે ત્યાં મેડિકલ કેમ્પ પણ હોય છે. બદ્રીનાથમાં દર્શન થાય પછી બદ્રીનાથથી પાછાં હરિદ્વાર આવવા માટે